હા આવેછે અવાજ.
બસ કેમ છો મઝામો.
બસ એકદમ મજામાં તમે કેમ છો.
એકદમ મજામાં તો આજે એક સરસ મજાનો ટોપિક મળ્યો છે કે રક્ષાબંધનનો તહેવાર
વિષય છે ને કે રક્ષાબંધન છે ને ભારતમાં જાણીતા તહેવારો માંથી એક મહત્વપૂર્ણ તહેવાર છે.
હા અને આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમને અને વિશ્વાસ નો પ્રતીક માનવામાં આવે છે.
સાચું કીધું કે આ તેવાર તો છે ને સમજ માં છે ને સંબંધોનું મહત્વ પણ આમ દર્શાવે છે.
હા અને રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
દિવસ ભી રાતી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે ને
આ-આ તહેવાર ની તૈયારી ઘણા દિવસો પહેલા થીજ શરૂ થઈ જાય છે.
આપણે લઈ લઈએ કે બજારોમાં વિવિધ રંગની અને અનોખી પ્રકારની છેને રાખડીઓમ પણ આપણને જોવા મળે છે.
હઅ બિલકુલ સાચે ને રાખડી આ તહેવારનું મુખ્ય પ્રતિક છે.
બિલકુલ અને રાખડી છે ને એક પ્રેમ સમ્માન અને રક્ષાની છે ને આમ ભાવના સાથે જોડાયેલી છે.
હા અને તહેવારોના દિવસે સવાર સવારે ઘરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવામાં મલે છે.
ખાઈ અને સાચવાત પણ કરે છેને.
અને પારંપરિક રીતે પૂજાની થાલી તૈયાર કરવામાં પણ આવે છે.
હા અને તેમાં છેને રાખડી પછી કુમકુમ પછી ચોખા અને મીઠાઈનો સમાવેશ હોય છે.
હા અને તેમાં પૂજાની વિધિ પત પત્યા પછી રાખડી બાંધવાની પરા પરંપરા છે.
આ બીધી સંબંધોની મજબૂતાયનો આમ પ્રતીક માનવામાં આવે છે.
હા અને રક્ષાબંધન સાથે અનેક લોકો પણ જોડાયેલી છે.
ઇતિહાસ અને કુરાણો માં પણ આમ તેનો ઉલ્લેખ જોવા મળે છે.
બહુ સાતચાતને ને કેટલીક કથાઓમાં પણ રક્ષાબંધન અને વિશ્વાસની ભાવનાની વચ્ચેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
આ કારણે છે ને તહેવાર અને સંસ્કૃતિમાં છે ને મહત્વ પણ આ મળે છે.
અને રક્ષાબંધન માત્ર એક કુટુંબ સુધી જ સીમિત નથી.
હમ.
કુલ અને તે સમાજમાં પ્રેમ અને એકતા નો સંદેશ પણ આપે છે ને.
અને સલાઓમાં પણ આ તહેવાર વિશે માહિતી આપવામાં આવે છે.
બિલકુલ તમે જેમ કીધું કે શાળાઓમાં પણ આ તહેવાર વિશે બાળકોને છે ને બધું શીખ અને સંસ્કૃતિ નું મહત્વ બી સમજાવે છે અને વિવિધ કાર્યક્રમ પણ છે ને યોજવામાં આવે છે શાળાઓમાં
તમે જોઈ શકો કે રક્ષાબંધન દ્વારા મીઠાઈ નું પણ બહુ ખાસ મહત્વ હોય છે
વિવિધ પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે તે દરમિયાન
અને તહેવારો નો આનંદ કુટુંબ અને આ સભ્યો સાથે બહુ વેચવામાં આવે છે
આપણા સંબંધોમાં આ વધુ છે ને મજબૂત તી બનાવે છે
આધુનિક સમયમાં પણ આ તહેવારની લોકપ્રિયતા જલવાઈ રહી છે
આ સમયમાં છે ને બદલાય બદલાતી ચાહતો તેવાની ભાવના આજે પણ મજબૂત છે
અને આજકાલ તમે જોઈ શકો કે અનેક પ્રકારની રચના રાખડીઓ પણ જોવામાં મળે છે
બિલકુલ કેટલીક રાખડીઓ પર્યાવરણને છે ને ધ્યાનમાં રાખીને પણ બનાવવામાં આવે છે
અને આ તહેવાર દ્વારા અ કુટુંબિક મૂલ્યને પણ પ્રોત્સાહન મળે છે
બિલકુલ અને આજ કારણે થી છે ને પ્રસંગ અને સંબંધોને યાદ કરવામાં આવે છે
અને રક્ષાબંધન ના દિવસે શુભ કામો નહી પણ આ પ્લેમેન્ટ કરવામાં થાય છે
બિલકુલ અને તહેવારનો છે ને મુખ્ય સંદેશ પ્રેમ સમાન અને સ્નેહ છે
અને ભારતના વિવિધ પ્રદેશમાં આ તહેવાર અલગ રીતે ઉજવવામાં આવે છે
આ મૂલ્ય અને ભાવના દરેક જગ્યા સમ્માન રહે છે
અને તહેવારો સમાજને જોડાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજાવે છે
રક્ષાબંધન પણ તેવા તહેવારોમાં એક ગણાય છે ને
અને આ તહેવાર સંસ્કૃતિ અને પરંપરાને એક અલગ ધ્યાન રાખવામાં આવે છે મદદ કરે છે
અને આ નવી પેઢીને પણ આ પરંપરા વિશે જાણવાનું મળે છે ને
અને આવી રીતે રક્ષાબંધન નો તહેવાર ભારતની સંસ્કૃતિ બહુ મહત્વપૂર્ણ ભાગ છે
લકુલ અને કે પ્રેમ વિશ્વાસ અને એકતા નો સુંદર સંદેશ આપતો તહેવાર છે
અને રક્ષાબંધનનો તહેવારનું સામાજિક મહત્વ પણ બહુ ઘણું છે
હા અને આ તહેવાર છે ને લોકો વચ્ચેની આમ કેહેવાય ને કે લાગણીઓને વધુ મજબૂત બનાવે છે
તહેવારો સમાજમાં એકતા અને મેલજોલ વધારવામાં પણ મદદ કરે છે
રક્ષાબંધન પણ તેવા તહેવારો માંથી એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે
અને આ દિવસે ઘણા લોકો પારંપરિક પોશાક પણ પહેરે છે.
જીવાનું વાતાવરણ છે ને વધુ ઉત્સાહ પૂર્ણ છે ને બની જાય છે.
ને બજારોમાં તહેવાર પહેલા ઘણી ચળ હલચલ મચી જાય છે.
જેમ કે રાખડી લઈ લો મીઠાઈ અને સજાવટ ની છે ને વસ્તુઓ ખરીદીને આમ વધુ થઇ જાય છે.
અને સંસ્કૃતિને જોઈને આ બધું યોજવામાં આવે છે.
બિલકુલ અને તેમાં ગીત પછી નૃત્ય ને ભજન જેવી છે ને બધું પ્રવૃત્તિઓ નો સમાવેશ હોય છે.
અને આજ કાર્યક્રમો તહેવાર ની ભાવના ને વધુ મજ મજબૂત બનાવે છે.
બિલકુલ અને નવી પેઢીને પણ છે ને પરંપરા વિશે કઈક નવું જાણવા મળે છે.
રક્ષાબંધન સાથે જોડાયેલા અનેક પ્રાચીન કથાઓ પણ પ્રચલિત છે.
આ કથાઓમાં છે ને વિશ્વાસ, સમ્માન અને રક્ષાનો છે ને સંદેશો જોવા મળે છે.
બિલકુલ સાચી વાત ઇતિહાસમાં પણ રક્ષાબંધનને કેટલા જ રાસપ્રદ ઉલ્લેખ મળે છે.
ઉલ્લેખ છે, તહેવારની સંસ્કૃતિ સમૃદ્ધિ ને દર્શાવે છે.
અ ભારતના વિવિધ પ્રદેશોમાં પણ આ તહેવારની ઉજવણીમાં થોડો ફેરફાર હોય છે.
હા પણ તહેવાર ન છે ને મૂલ સંદેશ દરેક જગ્યાએ આમ કેહેવાય ને કે સરખો નહીતો સરખો ને સમાન નહી હોતો.
અને રક્ષાબંધન સંબંધોને યાદ રાખવા પણ એક અવસર આપે છે.
બિલકુલ અને આજ દિવસે છે ને સંબંધોનું છે ને આ મહત્વ વધુ આમ શ્રેષ્ઠ બની જાય છે.
તહેવાર દ્વારા ઘરોમાં આનંદ અને ઉત્સાહ નો વાતાવરણ હોય છે.
કટુંબ ના સદસ્યો છેને એક સાથે સમય વિતાવે છે.
સોના સાચી વાત અને મીઠાઈઓ પણ તહેવાર ની બહુ ઉજવણીમાં મહત્વપૂર્ણ ભાગ હોય છે.
બિલકુલ અને વિવિધ પ્રકારની કેવા કે પરમપગત મીઠાઈઓ છે ને તૈયાર કરવામાં આવે છે.
અને રક્ષાબંધનમાં શુભ કામોમાં શુભ કામોનું પણ વિશેષ મહત્વ હોય છે.
બિલકુલ લોકો છે ને એકબીજા માટે સુખ અને પ્રગતિની કામના કરતા હોય છે.
હ અને આ તહેવાર લગણીઓ વ્યક્ત કરવામાં સરળ અને સુંદર મધ્યમ છે.
બિલકુલ. અને તેથી તે ઘણા લોકોને પ્રિય તહેવારોમાં ગણાય છે ને.
ને આધુનિક યુગમાં પણ રક્ષાબંધનની પ્રસંગતા જલવાઈ રહી લી છે.
અને સમય સાથે ઉજવણી ની રીત બદલાય છે. પણ તેની ભાવના તો હજી પણ છે ને એક જ પહેલા જ જવી રે છે.
અને કેટલાક લોકો તો વૃક્ષો પર બી રાખડી બાંધો બાંધે છે.
કુલ ને કહેવાય છે ને કે પર્યાવરણને છે ને આમ આમ સંદેશ આપવામાં આવે ક્યાં છે ને અમે બી તમારી સાથે જ છે.
અને તહેવારો સામાજિક જવાબદારીનો સંદેશ પણ આપી શકે છે.
બિલકુલ. અને આ ખૂબ જ સુંદર વિચાર છે. તમારો!
અને લોકોમાં રક્ષાબંધન વિશે નિબંધ અને આ વક્તતૃત સ્પષ્ટબી યોજવામાં આવે છે.
તેથી છે ને વિદ્યાર્થીઓને છે ને તહેવાર નું મહત્વ સારી રીતે આમ સમજણ અને શીખવા મળે છે તેમને કે તહેવાર એટલે શું! અને તહેવારમાં શું થાય અને તહેવારનો મેન ઉલ્લેખ અને ઉદ્દેશ શું છે. એ બધું જ આપણને શીખવા મળે છે.
બહુ સાચી વાત કહી તમે. અને રક્ષાબંધન ભારતની એક વિવિધતા અને આમ એકતાનું પ્રતીક છે.
બિલકુલ સાચું કીધું તમે.
હા. આ વિષય પર વાત કરીને બોઉ ગમ્યું તમારા જોડે.
મને બી છે ને તમારી જોડે હા મને બી છે ને તમારી જોડે આ વિષય વાત કરીને ખુબ જ આનંદ થયો. અને ખુબ જ જાણવા મળ્યું આ મને આ
આપણે એક નવા વિષય સાથે જરૂરથી મલીશું.
આપડે બીજી વાર
હા ચાલો.